હલો.
હું તો મજામાં છું મારી અવાજ તમને આવે છે.
છેને.
તો આજે આપ.
આજનો આપણો જે ટોપિક છે ને એ છે મુસાફરી. તો તમને ખબર જ છે કે કેટલા લોકો રોજબરોજ મુસાફરી કરતા હોય છે તો એના માટે. જે આપણે વાત કરીશું.
ઓકે.
પણ જવાની છુંું આવતા મહિને ફરવા માટે તો તમે કંઈક પ્લાન કર્યો છે કે.
હ. મેં તો કંઈ પ્લાન નહીં કર્યું તો મને તો એવું લાગે છે કે હું તો એવું બોલવા માગુ છું મુસાફરી ઉપર મુસાફરીએ માત્ર એક સ્થાનેથી બીજા સ્તરે જવાની નથી પરંતુ તે. જીવનને અ સમજાવાનો એક રસ્તો છે મુસાફરી આપને માત્ર દુનિયા બતાવતી નથી પરંતુ આપને આપણું પોતાનું સ્વરૂપ પણ સમજાવવામાં મદદ કરે છે અ મારો તો એક પ્રશ્ન. પ્રશ્ એવો છે કે શું આપને મુસાફ. ફરી માત્ર મજા માટે. કરીય છીએ કે પછી કઈક શીખવા માટે કરીએ છીએ.
આ તમા તમે જે આ બેવ પ્રશ્ન કર્યા છે એ બંને પ્રશ્ન તમારા સાચા છે કે આપણે મુસાફરી કંઈક નવું જાણવા અને કંઈક નવું શીખવા માટે પણ કરતા હોઈએ છીએ કારણ કે જ્યારે આપણે દેશ વિદેશ. માં ફરીશું તો જ આપ. આપણને ખબર. પડશે કે બહાર નીકળવાથી આપણને નવું નવું જોવાનું મળે નવું નવું જાણવાનું મળે એટલે આપણને જેટલું બને તેટલું મુસાફરી. કરતું રહેવું જરૂરી છે જય્યારે આપણે ઘરથી નીકળીયએ છીએ તો આપણને દુનિયા દેખાય છે અને શું ચાલુ રહ્યું છે એના વિશે પણ ખબર પડ. આપણને એના વિશે કઈ ખબર નથી પડતી એટલા માટે ફરવું અને મુસાફરી કરવું પણ ખુબ જ જરૂરી છે લોકો ફેમિલીની સાથે તો મુસાફરી કરતા જ હોય છે પણ આપણને એકલું પણ નીકળવું જરૂરી છે. માતા અને પિતાને છોડીને અને એકલું પણ ફરવું નીકળવું જરૂરી છે માટે મુસાફરી તો કરતું રહેવું જોઈએ.
અ હા મને પણ એવું લાગે છે કે અને ઘણા લોકો માટે મુસાફરી એ માત્ર રજા છે મસ્તી છે અને ફોટો પાડવા પરંતુ જો આપણને થોડુંક ઉડાન પૂર્વક વિચારીએ તો મુસાફ. આ ફરી એક શિક્ષક છે જે આપણે જીવનમાં અનેક પાઠ શીખવે છે જ્યારે આપણે કોઈ નવા સ્તરે જઈએ છીએ ત્યારે આપણે નવી સંસ્કૃતિ નવી ભાષા નવા લોકો સાથે મળીએ છીએ આ. અનુભવ આપને સમજાવે છે કે દુનિયા કેટલીક વિશાળ છે અને તેમાં કેટલીક વિવિધતા છે અને તે આપણામાં સહનશીલતા આપે છે અને મનને શાંત આપે છે મુસાફરી આપને આપણા. આરામના વિસ્તારમાંથી બહાર લાવે છે અને બહારની દુનિયા બતાવે છે અને અજાણ લોકોથી મરાવે છે ત્યારે આપણે વધુ. પ્લા સદ. જગ બનીએ છીએ અને નવી પરિસ્થિતિ. ને સ્વીકારીએ છીએ અને સમસ્યાઓને અ સામનો કરીએ છીએ આ રીતે મુસાફરી આપણને વધુ મજબૂત અને આત્મવિશ્વાસ બનાવેએ છીએ આની ઉપર તમને શું કેવું છે.
હા તમારી વાત સાચી છે કે મુસાફરી કરવાથી આપણા આત્મવિશ્વાસ પર વધારે અસર પહોંચે છે અને આપણું મનોબળ પણ મજબૂત બને છે તો આપણને મુસાફરી કરવું જરૂરી છે. મુસાફરી એ માત્ર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવો ના હોઈ શકે મુસાફરી એ આપણા એક જિલ્લામાંથી બીજા જિલ્લો અથવા એક રાજ્યમાંથી બીજા રાજ્ય એક દેશમાંથી બીજો દેશ એમ મુસા. રી લાંબુ કે ટૂંકું એમ હોઈ શકે છે એ આપણા ઉપર નિર્ભર હોય છે કે આપણને કેવું મુસાફરી કરવાનું છે લાંબુ કે ટૂંકું તો એના માટે એ આપણને જ અસર કરવો પડે છે અને પસંદ પણ કરવું પડે છે કે આપણને કઈ. મુસાફરી કરવાની છે લાંબી કે ટૂકી કેટલીક વાર મુસાફરીનો ખર્ચ પણ ખુબ જ મોંઘો પડી જાય છે તો એવા સંજોગોમાં આપણને ધીરે ધીરે અને જેટલું બને તેટલું ચાલીને મુસાફરી કરવું જોઈએ. પણ સાચું માનવામાં આવે છે તો મુસાફરી એ લાંબુ કે ટૂંકું હોય શકે છે એના પર તમારું શું માનવાનું છે.
હા મુસાફરી લાંબુ પણ થઈ શકે છે ટૂંકું પણ થઈ શકે છે જો આપણે લાંબા દુયસ સુધી મુસાફરી કરવું હોય તો આપણે પ્લાનિંગ કરવું ખૂબ જ જરૂરી છે અને ત્યારે આપણે. બતાવે છે કે કઈ જગ્યા રહેવું છે શું શું ખાવું છે અને કઈ જગ્યાએ ફરવું છે પ્લાનિંગ કરીને મુસાફરી કરીએ તો આપને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને આપ મને તે એ લાગે મને તો. એવું લાગે છે કે મુસાફરીનો મુસાફરી એ સૌથી સુંદર ભાગ છે કેમકે સ્ જ્યારે આપણે મુસાફરી કરીએ છીએ ત્યારે આપને થોડા સમય માટે દૈનિક જીવન કે જિંદ્રજીીવનથી દૂર થઈ જઈએ છીએ કોઈક દબાન નથી કોઈ તનાવ નથી અ કે કોઈ જિમ્મેદારી નથી માત્ર એક નવી સફર અને નવા અનુભવ છે પરંતુ એક અ મહત્ત્વની બાબ બત એ છે કે મુસાફરીને માત્ર એક લિસ્ટ બનાવી દઈએ જેમ કે કોઈ કોઈક એક કે બે બે વરષ સુધી કઈ જગ્યા ફરે ની એ પોતાને ઘરમાં જ રે છે અને ત્યારે તે લોક ને એવું નથી લાગતું કે માત્ર અનેને માત્ર ઘરમાં જ રહીને એનું જીવન નષ્ટ થઈ જશે અને મને તો એવું લાગે છે કે મહિના મહિના મહિનામાં એ અ ઘરની બહાર નીકળે મુસાફરી કરે હરે મરે ફરે મને તો એવું જ લાગે છે.
હા તમારું હા તમારું તો આ કેવું સાચું છે. કે આપણ મહિના માં નીકળવું જરૂરી છે. માણસ ફક્ત કમાવા ઉપર જ ધ્યાન આપે છે તેઓ ફરવા ઉપર તદ્દન ધ્યાન આપ તો નથી તો મારું તો એ માનવું છે કે જ્યારે આપણને મહિનામાં જે પગાર મળે છે તો એ મહિનામાં આપણને આપણા પગારનો થોડોક ખિસ્સો એ બીજી જગ્યાએ રાખવો એને ભૂલી જ જવો કે જાણે આપણે પૈસા પૈસા જ ન રાખ્યા હોય એવી રીતે આપણને પૈસા રાખવું જરૂરી છે અને આમ આપણે જો દર મહિને આપણા બચતમાંથી થોડું થોડું અ પૈસા મુસાફરી માટે કાઢીએ ને તો આપણને મુસાફરી કરવું એ મોંઘું પડતું નથી. એ પૈસાથી આપણે જો આપણને ટોકો મુસાફરી ના કરવું હોય તો આપણને એ જ પૈસાથી આપણે લાંબુ મુસાફરી કરી શકીએ છીએ તો એના પણ કેટલા બધા બેનિફિટ છે કે જયારે આપણે આપણા પૈસાનો બચત કરીએ છીએ તો આપણને એ જ પૈસાથી મુસાફરીનો ખર્ચ પણ આવી બને છે અને આપણને આપણા અ જે મહિનાનો પગાર છે જે આપણું રોજિંદું ખોરાકનું છે જે આપણે બચત કરીએ છીએ એમાંથી નથી કાઢવું પડતું અને આપણે લાસ્ટ માં મહિનાના અંતે કે વર્ષના અંતે એ જ મુસાફરીમાંથી કાઢેલા પૈસાથી જ આપણે આપણા જે ફરવાનું હોય તે કરી શકીએ છીએ તો માટે મુસાફરી માટે પણ આપણને પૈસો કાઢવો જરૂરી છે એ વાત તમારી તદ્દન સાચી છે અને મારું પણ આ જ માનવું છે અમે તો એવું જ કરીએ છીએ જ્યારે અમારો મહિનાનો પગાર આવે છે તો અમે અમારા પગારમાંથી કેટલાક પૈસા બચાવીને રાખીએ મુસાફરી માટે કે જે આપ અમને વર્ષના અંતે મુસાફરીમાં એમ અમારું પૂરું મહિનાનો પગાર એમાં જતું ના રહે એટલા માટે અમે કાઢીએ છીએ અને જેનાથી અમને ખુબ જ ફાયદો થાય છે જે જેના લીધે અમે વર્ષમાં એકથી બે વાર કંઈક ને કંઈક જગ્યાએ મુસાફરી કરતા જોઈએ છીએ અ ગયા મહિને અમે નાસિક ગયેલા હતા સાઈ બાબાના દર્શન માટે તો અમે એ અમારા બચતથી જ કાઢેલા હતા એ પૈસા તો એ પૈસાનો આપડો ઉપયોગ કરી શકીએ. છીએ અને એ પૈસાથી આપણે આપણા મુસાફરીનો પણ ખર્ચ બચાવી શકીએ છીએ.
હા તમે જે રીતે કીધું કે પૈસા અલગથી કાઢું એ ખૂબ જ સરસ વાત છે અ અમે પણ મહિને મહિને કે અ જે પૈસા બચે છે તે પૈસા બીજા જગ્યાએ કે ગલ્લામાં મૂકી રાખી એ અને કોઈ જગ્યાએ ફરવા માટે જઈએ તો તેનો ઉપયોગ કરીએ ત્યારે આપણને ખબર નહીં પડે કે આપણા આપણા જેબ ખર્ચમાંથી પૈસા નીકળી નીકળી જાય નીકળી જાય તો મને તો એવું લાગે છે કે જીવનનો મુસાફરી કરીને આપના જીવનમાં બદલાવ લાવીએ છીએ અને દરેક ઈસ્થળ અલગ અલગ જગ્યાએ ફરીએ છીએ ત્યાંની ભાષા શીખીએ છીએ ત્યાંના અનુભવ મેળવીએ છીએ અને કંઈક ન કંઈ નવું શીખ અ શીખ એ છીએ.
હા તમારી વાત સાચી છે કે મુસાફરીથી આપ આપણે આપણા પૈસાનો પણ બચત કરી શકીએ છીએ. માટે આપણને જેટલું બને તેટલું આપણે આપણા મુસાફરીના પૈસાને બચાવીએ તો આપણને તે પૈસાનાથી ફાયદો તો થાય જ છે ને. એટલા માટે આપણે જેટલું બને તેટલું મુસાફરી ખર્ચ કાઢવું જરૂરી છે. અને એ જેટલું બને તેટલું મુસાફરી કરવો પણ જરૂરી છે. જેના લીધે આપણો બચત પણ રહે અને આપણને ફાયદો પણ થાય છે તો એ કરવું એ ખૂબ જ જરૂરી છે.
હા મુસાફરી દરમિયાન